હલો
હલો
અવાજ આવે છે મિત્ર
હા
કેવું ચાલે છે મિત્ર
હા ચાલે છે ભાઈ સારું
કલેજ લાઈફ કેવી ચાલી છે
લી જલા ભી ચાલતી છે ભાઈ મસ્ત
બરાબર તમે થોડો સમય આપશો
હા આપું નને
તો મિત્રો તમે થોડો સમય ફાળવશો તો આપણે કોલેજ જીવનની યાદો વિશે થોડી ચર્ચા કરીશું
હા કરીએ અને કોલેજ વિશેની ચર્ચા
હા જોવા જ જઈએ તો આપનું કોલેજ જીવન ધીમે ધીમે પૂર્ણ થવા આવ્યું છે આજે જ આજે જય્યારે હું પાછલા વર્ષની યાદ કરું છું ત્યારે સમજાય છે કે આ વર્ષો આપ આપના જીવનના સૌથી સુંદર અને યાદગાર હતા
હા
અહીં આપને માત્ર પુસ્તકો માત્ર નહી પરંતુ જીવન માંથી પણ ઘણું શીખ્યા છે
હા
તો મિત્ર તમારું કોલેજ લાઈફ કેવું ચાલી રહ્યું છે
માર ભી કોલેજ લાઈફ ચાલુ રહ્યું છે ઠીકઠાક હલે તો કોલેજમાં રજા છે એટલે કોલેજ પર જવાય નહી પણ પાછલા બેક વર્ષ જેવા મેં કોલેજમાં કાઢ્યા છે એ બે વર્ષમાં મને બહુ અનુભવ યો છે કોલેજ લાઈફ કેવી રીતે જીવાય કેવી રીતે મેનેજમેન્ટ કરાય કેવી રીતે આગળ ચલાય એ બધું મને અનુભવ થયું છે કોલેજમાંથી જીવનમાં કેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ તુ ન કઈ વપરાશ કેવી રીતે કરવો જોઈએ જેમ કે પૈસા કે કોલેજમાં પૈસાનું બહુત એટલે બહુ મોટો ફાળો હોય છે પૈસા રે તો જ કોલેજ આગળ આપણે કરીશ શકીએ પૈસા નહી હોય તો પૈસા વગર કઈ થતું નહીિ એટલે પૈસા કોલેજ લાઈફમાં તો બહ જ ઇમ્પોર્ટન્ટ છે પૈસા ન આપડે કેવી રીતે વપરાશ કરવો જોઈએ દર દિવસ કેવી રીતે ચલા લાવવું જોઈએ એ બધું અનુભવ બે વર્ષમાં મેં કર્યો છે કોલેજનો
બ હા તમારી વાત તો સાચી છે કારણ કે કોલેજમાં આપડે જાય ત્યારે આપણે બધું નવું લાગે છે અને સમજણ પણ નથી પડતી કે કઈ વસ્તુ કા કરવુંને
હ
એ બધી વસ્તુ આપણને ખબર પણ નથી પડતી નવા નવા મિત્રો નવા શિક્ષુકો નવું વાતાવરણ અને થોડી ગભરામણ થતી હતી પરંતુ જવા જઈએ તો થોડા જ દિવસમાં કોલેજ આપનું બીજું ઘર બની જાય છે અને આપણે એને એક ઘર રીતે રહેેવા લાગે છે કોલેજ જીવન એ જીવનનો એક તબક્કો છે જ્યાં આપણે વ્યક્તિ પોતાની ભવિષ્યની શરૂઆત કરે છે અહી માત્ર ડિગ્રી મેળવાતા નથી પરંતુ જવાબદારી છે તમે જેમ કીધું તેમ પૈસા ન વપરાશ કેવી રીતે ઉપયોગ કરવો આત્મવિશ્વાસ સમયનું મહત્ત્વ અને લોકો સાથે કેવી રીતે રહેવું તે પણ શીખવે છે કોલેજ ના દિવસો હાસ્ય મિત્રતા મહેનત અને અનેક યાદોથી ભરેલા છે તો શું મિત્ર તમારા બા તમે કોલેજમાં એવા મિત્રો મળ્યા છે તમને
હા મને ઘણા મિત્રો મળ્યા છે જે અમે સાથે જ કોલેજ કરીએ સાથે જ ક્લાસરૂમમાં ભણવા જઈએ મસ્ત પછી સાથે જ ક્યાં પણ ફરવાનું હોય તો ફરવા જઈએ એજોયમેન્ટ કરી મસ્ત મિત્રતાઓ વધાની સાથે થઈ ગયેલી છે
હા એ તો વાત સાચી છે અને મને તો મારી કોલેજને એજ યાદ એજ યાદ આવે છે કે કેન્ટીનમાં બેસીને બેસીને અમે જે ખાતા હતા ક્લાસ પૂરો થયા પછી કલાકો સુધી બેસીને ભવિષ્ય વિશે વાતો કરતા હતા એકબીજાની મજાક કરવી સાથે ચા અને મજા કઈક અલગ જ હતી કોલેજ ના મિત્રો જીવનભર યાદ રહે છે તેમની સાથે કરેલી મસ્તીઓ છે જૂથમાં અભ્યાસ કરવો એકબીજાને મદદ કરવી અને મુશ્કેલ સમસ્યામાં સાથ આપો આ બધી યાદો ક્યારેય ભૂલી શકાય નથી અને બીજું જોઈએ તો પરીક્ષા પણ એક બે બે થી ત્રણ મા આવી જાય છે તો એ પણ ખુબ સારો કહેવાય કોલેજમાં આખું વર્ષ મજા કર્યા બાદ પરીક્ષાના થોડા દિવસ પહેલા બધા મિત્રો સાથે બેસીને વાંચતા હતા એ પણ ખૂબ મજાની વાત હતી તો શું મિત્ર તમે શું કહેવા માંગશો હવે
હું તો શું કહીશ કોલેજમાં તો આપણું કોલેજ તો એક એવું પગલું છે જે આપણી જીવન ને લગતી વળગતી પગલું છે એમ કોલેજનું આપે કોલેજ કરીએ ત્રણ થી ચાર વરષ કોલેજ ના પૂરા કરીએ પછી જ આપણને ખબર પડે કે આગળ જિંદગીમાં આપણે શું કરવું જોઈએ આપફણે આખું વર્ષ આપણને જીવવા માટે કઈ રીતે શું કરવું જોઈએ એવી રીતે આખી લાઈફ મેનેજમેન્ટ કરવી જોઈ આપ ક્યાં સેટ છે -ટલ છ કઈ રીતે આપણને નોકરી મળશે કઈ કામગીરી કરવી આપું જીવન ચલાવું એ પગલું કોલેજ માંથી જ મળે છે જોવા મળે છે આપણને
હા દૂત મિત્ર તમારી વાત તો સચોટ સાચી છે અને એ દિવસો પણ ખુબ સારા હતા યાર કારણ કે એકબીજાને મહત્વના પ્રશ્નો સમજાવવા નોટ શેર કરવા અને પરીક્ષા પહેલા એકબીજાને પ્રોત્સાહન આપવું આ બધું કોલેજ લાઈફમાં જ ચાલે છે પરીક્ષાનો તણાવ હોવા છતાં પણ મિત્રો સાથે બેસી ને ચા પીવા કે મસ્તી મોજ મસ્તી કરવા પણ ખુબ જ સારું લાગતું હતું કોલેજના કાર્યક્રમો પણ ખૂબ યાદ આવે છે મને તો સાંસ્કૃતિક કાર્યક્રમો રમતગમત છે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ ભાગ લેવાનું ખુબ જ મજા આવતી હતી અને બીજું એ છે કે શિક્ષકો પણ એવા હતા ને કે એમનું માર્ગદર્શન ક્યારેય ભૂલી ના શકાય શિક્ષકો માત્ર પાઠ ભનાવતા નથી પરંતુ જીવનમાં આગળ કેવી રીતે વધવું તે પણ શીખવતા હતા તેમની સલાહ પ્રોત્સાહન અને માર્ગદર્શન કારણે ઘણા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સફળ બને છે તો શું મિત્ર તમારા કોલેજમાં પણ એવા શિક્ષકો હતા જે બનવાની સાથે અન્ય પ્રવૃત્તિઓ કરાવતા હતા
હા હા ત્યાં અમારી કોલેજમાં પણ ભનવાની સાથે દરેક પ્રવૃતિઓ કરાવતી તથ શિક્ષકો તમે કીધું એમજ કે કાર્યક્રમો રમત ગમતમાં બધાને
હ
ફાળો આપીએ પછી જે કોઈ હોય કોઈ પ્રોગ્રામ હોય તમે કીધું કે સાંસ્કૃતિક પ્રોગ્રામો એમાં પણ અમે ભાગ લેતા અમને પણ બહુ આનંદ થતો કે આવી આવી કોલેજમાં અમે આવીએ છે કે જ્યા આપણને કઈ પણ કોઈ પણ પ્રવૃતિ કરાવે છે એમાં અનુભવ આવે એટલે સારું લાગે એમ ને આવી આવી અનુભવ તો અમે સ્કૂલમાં પણ કર્યા હતા પ્રોગ્રામ કામો રમત ગમતો કોલેજ ની જેમ જ સ્કૂલમાં પણ બહુ અમે મજા કરેલી હતી
હા એ તો તમારી વાત સાચી છે અને જેમ કોલેજમાં નવા નવા મિત્રો મળ્યા એમ પણ સ્કૂલમાં પણ એવા નવા નવા મિત્રો મળેલા હતા કોલેજમાં ઘણા નવા મિત્રો મળ્યા હતા અને એ એવા હતા કે જેમને મુશ્કેલીમાં પણ સાથ આપ્યો હતો સાચા મિત્રો કોલેજ જીવનની સૌથી મોટી કમાની હોય છે મિત્રો વર્ષો પછી પણ જયારે આપણે તેમને યાદ કરીએ છીએ ત્યારે ચહેરા પર સ્માઈલ આવી જાય છે અને કોલેજ આપણને માત્ર શિક્ષણ જ નથી પરંતુ આત્મવિશ્વાસ અને જવાબદારી પણ શીખવે છે અને એજ કોલેજ જીવનની સૌથી મોટી ભેટ છે અહીં આપણે સપના જોવાનું શીખ્યા મહેનત કરવાનું શીખ્યા નિષ્ફળતાનો સામનો કરવાનું શીખ્યા અને સફળતાની કિંમત સમજ્યા કે આગળ કેવી રીતે વધવું આગળ શું કરવું એટલે કહી શકાય કે આપણે જે છે ને કોલેજ જીવન જીવનનો સૌથી સુંદર સમય હોય છે એમને ક્યારે મિસ ના કરવું જોઈએ તો તમે છું કહેશો મિત્રો
હા હું હું તો આજ કહીશ કે કોલેજ કોલેજની જીવન ધાર ના જે માગજ ચાલેબધા સ્ટુડન્ટો એ અનુભવ તો કરેલ જ છે એટલે અગળ શું કરવું જોઈએ એ પોત પોતા પર આધાર હોય છે કોલેજ પછી શું કરવું જોઈએ
બરાબર અને કોલેજ ના દિવસો પાછા નથી આવતા એટલે આપણે તેમનું એન્જોયમેન્ટ કરવું જોઈએ ત તમે આટલો સમય આપવા બદલ શું આભાર માનો
હા ધન્યવાદ